એવો કયો દિવસ સારો ગન ભયા છે
બસ હું એકદમ હારો ગયો
હમ
વરસાદ ના લીધે થોડું થઇ રહ્યું છે અમારે સાઈડ બહુ વરસાદ પડતો હતો અમાં કોલેજ સાઈડ
ના આપડે ત્યાં આગળ ઓછો જ એમતો
એવું હ અમે ત્યાં આગળ વાતાવરણ ખરાબ હ તુલા બહુ ખરાબ હતું વાદરા ચડેલા ને ચડેલા હતા
હમ
વાદળ ચેલા હોય ને એટલે મને પ્રોબ્મ છે થો માથું દુખવા માઇક્રેનનું પ્રોબ્લેમ છે ને તો
ના આખો ને બધું બો દુખતું હતું હા આઈન હુઈ ગયો તો અીબી હાલ જ ઉઠ્યા.
બરાબર અહીંયા તો આપડી સાબ મજાની હતી ને ચોમાસા બાજુ આમ પાવાગઢ હોય શગર હોય. કે મજા આવ પ્લાન ઘોડો છે બાજુ નો કઈક
પલાન તો ગોઠવવાનો છે તો તજી મે એલ શ સુ કે એટલે આ વરસાદ હળખો પડતો નથીસા હળખો પડે ને. એ હંગા તો જઈએ પાવાગઢ સાઈડ ને બધી સાઈડ
ચોક્કસ જઈએ તો પછી
આ સુરત શહેડ બહઉ ખરાબ વરસાદ ચાલુ છે બઉ ખબ બહો વરસાદ ચાલુ છે.
એની કરતા ચોમાસ અત્યારે જવા વરસાદ પડ દાદરા ચઢવામાં
હા એવી છે હા લપસી બપસી પડ્યા તો પતી ગયા.
થી ફૂલ ફોર્સમાં આવે એટલે. વરસાદ જેવી વાતાવરણ હોય એમ પડે નહી એમ એવા વાતાવરણ માંજ હોય. તો ઠંડુ લાગે ધુમ્મસ જે હોય મજા આવે ઉપર જવાની ચડવાનું.
પેલ છે ને પેલું શું કેહેવાય આવી રીતે મુંબઈ સુધી મુંબઈ સાં ન છે એ સારા ગજબ છે. હ મધ્ય શું કેવાય માથેરાન ને બધું છે ને એ જગ્યાએ જવા જેવું હા જોરદાર જગ્યા છે મારા કઝિન્સ લોકો વળદ બદ જવાનો. હ મારા કઝિન્સ લોકો આવડ જ જવાનો પ્લાન બનાવ્યો હતો પણ અમુક સમગ સંજોગોથી કેન્સલ થઈ ગયો બાકી માથે રહી જવાનોતો હું.
એમાં ટ્રાવેલિંગ બહ છે હવાનું બહ થય.
એટલે જ ને લ મને ગમે હેડવાનું. હું દિવસ ને એમને માં શું કે આ દસ થી બાર હજાર સ્ટેપ ખેડું છું એટલે આમ જોવા જઈએ તો. આઠ આઠ દસ કિલોમીટર એમને ખડું છું દિવસનું
આવી કવા છે.
હમ મને ફોન પર વાત કરતા કરતા હેળવા દેવું છે. કોઈ ન ફોન આવે એટલે હું ફોન પર હેડવાની ચાલુ કરી દઉ. શું
હું તો બાઈક જ નહી જોડતો મેળવાનું તો આપ ઘર ઘર માં એલું એટલું છે.
હેવું હા હ કયું બાઇક છે દાજો.
અચે
અપા છે હ હ બરોબર સારું બાઈક છે કેટલી માઇલેજ આવેલે છે.
પિસ્તાલીસ ચાલીસ આવે.
ચાલીસ પિસ્તાલીસ સારું કેવાયલા.
આટલી બધી બી ન હય ચેક નથી કરી કદાચ ત્રીસ બી આપતું હોય.
હમ હ ઈલા એટલી ઓછી નઈ હોયલા બુલેટ થોડી છે.
એ તો યાર પાચે છે યાર હાઈ આપડે બધા લગભગ સિટી સિટીમાં તો ત્રીસ પાંત્રીસ ચાલીસ જતોુંશે દો.
એ સિટી તો એમ બી ના હાલા હવે ટુ હવે એમ આપવાની.
હા, એ આપડે ક્યાં એટલું બધું કામ પડે હમ કામ ના પડે ને એટલું બધું.
બરાબર કોલે છે નજીકની ન
નજીક છે હમ.
બરોબર કેવું પડ્યો હતો તમારે ત્યાં વરસાદ પડ્યો હતો. એની બડ્યો એવું.
હમ, હમ
હ અમારે તો ખસ્સો વરસાદ પડ્યો.
ઓ
હમ હ અમારે ખાડા ઓહ છે એટલે કંટાળો આવે.
અહી અહીં આગેવું જ છે. જ પ્રોબ્લેમ થોડક વરસાદ પડશે નને લાઈટો જતી જશે
એવું છે હ હ અમારે એવી જ પ્રોબ્લેમ છે. હમ
પ્રણેવ મળ્યા હતા
બરાબર એવું છે. અમારે લ અહીંયા આગળ બહુ ખાડા બહુ છે.
હમ
તો વરસાદ પડે એટલે પતી ગયું બધું ખાડામાં પડે પાણી ચીકણું ચીકણું થઈ જાય લપસવા વાળું છે. જે બધું
હમમમ
હ એટલા
બરાબર આગળ શું કરીશ એ
શું કઉ છુંલે એટલે હજીું કે હજી બે પ ને પ હજુ માસ્ટર કરવા બાકી જ મારે માસ્ટર કરી લઈશ એટલે પછી શું કેવાય ઈચ્છા છે. ખરી કેવા એમ બાર સાઈડ જતો રહું મારા દીદીને બધા બાર છે ને તો કીધું હ બહાર જતો ર એમ
હમ કયાયાગળ છે.
અરા બેન લોકો બધા બેંગલુરુ સાઈડ છે. અમારી જે ફિલ્ડ છે બધી બેંગ્લુર સાઈડ જ ચાલે એટલે વધારે
બરાબર
શાંતિથી તું ભણ લે અને કે પઈ તણ કે બેન ને જીજુ જોડે સેટ કરી દઈશું ત્યાં આગાડી એમ તો હારું હારું વાંધો નઈ એમ ટકા આવે છે એટલે વાંધો નહી આવતો.
હમ
અડ જ બે તંઈ કંપની હામેથી ઓફર આવી હતી. ત શું કે સ્ટડી ચાલુ છે ને તમારે નઈ કરાય એવું? એમને પાટ ટાઈમ ના પાડી ફૂલ ટાઈમ આવો એવું કહ્યું કીધું ફુલ ટાઈમમાં ના મેળ‌ પડે કોલે ચાલુ હો ને બધું હોય એટલ
હમ બરાબર છે
કયારે હારવાલતી હતી વીસ બાવીસ હજાર કરો તો હ
જોવું હતું ને કોલેજ કરીને શું ડિગ્રી કરીશ
એલા પણ શું કેહેવાય અમે જે ભણીએ છે ને એ પ્રમાણનો જે પગાર કેતો હતો ને એ બરોબર નતો લાગતો એમ એટલે પઈ મે કીધું છોડને ખોટું લો પછી ફરીશું પપ્પાને પૂછ્યું માર પપ્પા ને તો પપ્પા કે ના કે બેટા કશું કરવું નહી આપડે શાંતિથી ભણ લે
હમ
હમ એટલા વાંધો નઈ ભણ લઈએ.
હમ
માસ્ટર કરીશ ને તો માસ્ટર માં ઈચ્છા એવી છે કે ઓનલાઈન કરીશ એમ એટલે વાંધો નહીં આવ્યો જોબ પર જવાશે અને ચાલુ રાખીશ પણ ઓનલાઈન માં કેવું હોય છે ખબર છે? ઓનલાઈનમાં મારે બેએનએ કર્યું હતું ને તો ઓનલાઈન માસ્ટર કર્યું હતું એને તો એને મોસ્ટ ઓફ ધ મિટિંગ મિટિંગ રાખેલો તો એ લોકા તો એ મિટિંગ ક્યારે હોય હાંજે હોય પાંચ થી સાત કા તો પાંચ થી આઠ એ રીતની જ હોય એમ તો પેલું હવાર હોય નવ થી તે ચાર વાગે લાગીને જોબ એવું હોય તો કરાય વાંધો ના આવે. મને જે બે ત્રણ જોબનો ઓફર આવી હતી ને એ કેટલા વાગ્યા આઈટી ફિલ્ડમાં એવું જ હોય એલા નવથી ચાર લગી હોય બહુ હોય તો પાંચ વાગ્યા લગી એમ. એ પહી પહી પાંચ વાગ્યા પછી ફ્રી એમ.
હા મેધું વાંધુ ના આવે, હમ. એટલે ને મા જોડે જોડે કરી નાખી. બેચલરનું રહેશે કેટલું લા મારે થોડાક જ મહિનાને આવું.
હમ. ના, બરાબર.
હ અને થોડાક મહિના, આજ મહિનો ભણવાનું એવું લા આ, આ સેમ જ ભણવાનું અને પછી સેલમાં ઇન્ટર્નશિપ આવશે.
બરાબર.
ઇન્ટરશીપનું એ સેટ છે.
તે સાંભળ્યું દિલ્હીમાંનું બધુંય
ઇન્ટરશીપ કરવી જ પડે, શું કહો છો?
આ તે દિલ્હીનું સાંભળ્યું તે બધું?
દિલ્હીનું હા હા જોયું, જોયું કંઈક પ્રોટેસ્ટ કરે છે હા, પેલા પેપર લીક થાય છે એન પર છે ને
હમ. અ તો પણ બધા ફાર્મરને પંજાબ છે બધા કેટલા બધા આવી ગયા છે.
હોવે. બઉ થાય એટલે હારા ઓ પેપર લીક ને લીધે બધા કેટલા બધા સ્ટુડન્ટ ના સપના મરી જાય.
સપના શું? કેટલા મરી ઈ ગયા.
હા, એ જ ને અને અમુક વાર પઈ કોકકા કશું એક બે મિનિટ વેલું મોડું થઈ જાય ત પછી અંદર નહી જ દેતા. એના માટે પ્રોટેસનું ચાલુ છે. એક બે મિનિટ મોડું થાય તો અંદરના જવા દેતા એ જી ની એક્ઝામ હતી ને એમે એક છોકરી જોડે એવું કર્યું હતું કે એક મિનિટ લેટ થઈ ગઈને અંદર બડ જ નતા ખોલતા જવા માટે તેના પપ્પાને એટેક આઈ ગયો હતો. હમ. આજકાલ બાર આવુંજ ચાલ્યું એટલા યાને
એ છોકરીને વાંટના ઉપરથી એમનો ટ્રાફિક રસ્તા ખરાબ હોય. એ લોકોના લીધે જ મોડું થાય.
સરકાર એક તો કશું કરતી નહિ. ઉપરથી આવા બધા નિયમો રાખે. એટલે
હમ.
પૈ કંઈ વહેલું ઘેરથી નહીં કરવાનું. એટલા પણ વેહલા નીકળીને શું કરવાનું? તમારે રોડ જ એટલા બકવાસ હોય તો
હમ. ટ્રાફિક એટલું હોય. કોઈ રૂલ ના હોય, ટ્રાફિક રોજમ આવે, એમ જાય.
એત ના
મે, છોકરીનું શું.
એ તો બોલ બીજું શું. કેતો
બસ આપણે શું પ્લાન છે હવે દિવાળીનું
દિવાળીમાં ઈચ્છા છે. એટલા કે બાહર, બાહર સાહેડ જોવું.
ક્યા કરું છો વેકેશનમાં
કકોલેજમાં ને કોલેજમાં કંટાળી જવાય છે.
હમ. ગોઠ્યો તો આપણે બધા બહાર જવાનું કેય સારી જગ્યા
બઉ ચોક્કસ ગોઠવી એટલા ઈચ્છા તો છે મારી
હમ. એક ગાડી કરી શું છ છ જન થઇ જાય ને તો ચાલી જાય.
હો. દ્વારકા બારકા જવાની ઈચ્છા છે.
એ આખો પટ્ટો જ ખેંચી લે છે દ્વારકા છે સોમનાથ છે જુનાગઢ ગીર
હા.
પોરબંદર છે ને આખો જામનગર ભાવનગર બધું ખેંચી લે
હા એ જ ને મારે કેટલા બધા વખત દ્વારકા જવું છે પણ શું કેહેવાય દ્વારકા જવાનો મેળ જ નહીં પડતો
તું ગયો છું કેયા
અહી દ્વારકા પેલો શું કે જુનું દ્વારકા હતું ને એ પછી ખબર પું નવો રિનોવેટ જેવું થવું કે કેવું કે છે એ પછી નહી કે કેવાય દ્વારકા
મારે જઈએ ત્રણ વર્ષ થઈ ગયા તો દ્વારકા
હા એજ ને ઈચ્છા બહુ છે દ્વારકા જવાની. તેવું હોય તો આજે ફરી એનું ગોઠવ્યા
ફ્રી પડે બધાલે જઈએ.
હોહો.
હમ.
બોલ બીજું કેવું ચાલે શાંતિ
બસ શાંતિ ઘરે કેવા બધા મજામાં છે તબિયત બધાની
હો બધ એકદમ જલસો શાંતિ એકદમ તારી કે બધા મજામાં.
બસ બધા મજા મજા સારી એક જોબ મળી જાય તો કામ થઇ જાય.
હા એજ ને હું એ રીતે હરખું ગોતુ છું ઘખ જોબ મળી જાય ને કે એક મળી જાય ને
હમ
હ પાર્ટ ટાઈમ હોય ને તો વાંધો ન આવે કેમ કે હું છૂટી જાઉ છું એક વાગે તો છૂટી જાઉ હું
હા
એવું કેટલા પાર્ટ ટાઈમ મળી જતો હોયને તો વાંધો ના આવે કરી લેવાય
બસ ચલો જય માતાજી
હો જય માતાજી
થઈ ગયુ ને હવે
હવ હા મળીએ
મળીએ મળીએ